હલો અરે યાર હા આઈ આવાજ? હા મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે સવારે હું બહુ જલ્દી ઉઠી ગયો એટલે એક વિચાર આવ્યો મને
કયો વિચાર
કે વહેલા ઉ ઉઠવાથી ખરેખર શું ફાયદો થાય છે
હમ્મ આ તો બઉુ સરસ ટોપિક છે મને લાગે છે કે વેલું ઊઠવાની આદત બહુ ઉપયોગી છે.
હા ઘણા લોકો કહે છે કે સવારે જલ્દી ઉઠવું સારું હોય છે પણ એક્ઝે્ટ ફાયદો શું છે આ બધા આ બધાને ખબર નથી હોતી
બિલકુલ ચાલો આજે આપણેે આ વિશે ડિટેલમાં વાત કરીએ
હા હા અ પહેલા તું આ આ કે તને સવારે જલ્દી ઊઠવું ગમે છે
સાચું કઉ તું રોજ તો નથી ગમતું પણ જયારે જલ્દી ઉઠું છું ત્યારે દિવસ બહુ પ્રોડક્ટિવ લાગે છે.
હા મને પણ એવું જ લાગે છે સવારેનો ટાઈમ શાંત હોય છે અને મન નો મન પણ શાંત હોઈ જાય
હમ્મ બિલકુલ સવારે આસપાસ શાંતિ હોય અવાજ ઓછો હોય અને મન પણ ફ્રેશ હોય
હા તો વહેલે ઉઠવાનો સૌથી મોટો ફાયદો શું લાગે છે તને
મારા માટે સૌથી મોટો ફાયદો એ છે કે દિવસ માટે વધુ સમય મળે છે
હા જો કઈ બીય દસ વગ્યા સુ સુધી સુતુ રહે તો દિવસનો ઘણો સમય વેસ્ટ થઇ જાય છે
હમ્મ બિલકુલ પણ જો કોઈ સવારે પાંચ કે છ વાગે ઉઠે તો એમને વધુ ટાઈમ મળે
હમ્મ એના એ ટાઈમમાં ઘણું કામ થઇ શાય શકે
હા જેમ કે એક્સરસાઇઝ સ્ટડી વોકિંગ મેડિટેશન કે પ્લાનિંગ
સવારે સ્ટડી કરવાનું પણ સારું હોય છે અને વાત વાતાવરણ પણ એકદમ શાંત હોય છે
હમ્મ બઉ સરસ સવારે માઈન્ડ ફ્રેશ હોય એટલે યાદ પણ સારી રીતે રહે.
હમ્મ. મને પણ એક્ઝામ ટાઈમમાં સવારે ઉઠીને વાંચવું બહુ ગમે છે
હા કારણ કે સવારે ડિસ્ટ્રેક્શન ઓછું હોય છે
હમ્મ રાતે મોબાઈલ અહ મેસ નોઈસ વધુ હોય છે અને અહ એના અહ અને અહ ભણવા માટે ડિસ્ટર્બ ઓછું થાય છે.
હમ્મ. પણ સવારે મોસ્ટલી શાંતિ હોય છે એટલે કન્સન્ટ્રેશન વધે.
તો સ્ટુડન્ટ માટે અહ વહેલે ઉઠ વાનું બહુ યુઝફુલ થાય થઈ શકે.
હમ્મ ચોક્કસ.
તને લાગે છે કે વેલા ઉઠવાથી હેલ્થ પર પણ અસર પડે છે?
હા, પોઝિટિવ અસર પડે છે.
કેઈ રીતે?
સવારે જલ્દી ઉઠનારા લોકો પાસે એક્સરસાઇઝ માટે ટાઈમ હોય છે.
હમ્મ હા વોકિંગ, જોગિંગ, યોગા વધુ કરે છે અને માઇન્ડ અહ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે.
હમ્મ. અને રેગ્યુલર એક્સરસાઇઝ થી બોડી ફિટ રહે છે અને હેલ્થ પણ સારી રહે છે.
સવારે ફ્રેશ હવામાં વોક કરવાની મજા જ પણ અલગ હોય.
બિલકુલ બિલકુલ સવારેની હવા સાફ અને ઠંડી હોય છે.
મને લાગે છે કે સવારે ઉઠીને પાણી પીવું પણ હેલ્ધી હેબિટ છે.
હા, ઘણા લોકો કહે છે કે સવારે ખાલી પેટ પાણી પીવું સારું હોય છે.
વહેલે ઉઠનારા લોકોનો બ્રેકફાસ્ટ પણ ટાઈમ પર અહ થઈ જાય છે.
હા, આ પણ એક મોટો ફાયદો છે.
ઘણી વાર જે લોકો અમોહ મો મોડું ઉઠે છે અહ બ્રેકફાસ્ટ સ્કીપ કરે છે
અને હેલ્થ માટે સારું નથી.
હા અને અહ બ્રેકફાસ્ટ સ્કીપ કે કરી દેવાનું આ હેલ્થ મા ટે સારું નથી પણ અહ બ્રેકફાસ્ટ તો દિવસનું ઇમ્પોર્ટન્ટ મિલ કહેવાય છે.
હમ્મ, બિલકુલ. સવારે જલ્દી ઉઠીએ તો આરામથી રેડી થઈને હેલ્ધી બ્રેકફાસ કરી શકાય.
અને વાહલે અહ વહેલે ઉઠવાથી માઈન્ડ ફ્રેશ કેમ લાગે છે?
હમ્મ કારણ કે જો આપડી સ્લીપ પ્રોપર હોય અને આપડે સવારે ટાઈમ પર ઉ ઠીએ તો શરીર અને દિમાગ બંને એક્ટિવ લાગે.
હા, મોડું સુધી શોતા રહીએ તો ઘરેક ઉલટો અહ આલસ વધી જાય.
હમ્મ, સાચું વધુ સુવાથી પણ લેઝીનેસ આવે.
તને લાગે છે કે વહેલો ઉઠવાથી ડિસિપ્લિન આવે છે?
હમ્મ, બઉ આવે છે.
કેમ?
અ કારણ કે વહેલા ઉઠવા માટે વહેલા સૂવું પડે રૂટીન બનાવવું પડે અને ટાઈમ મેનેજ કરવો પડે.
હા એટલે આ આદત થી પૂરો દિવસમાં ડિસિપ્લિન આવી શકે.
હા. સવારે ટાઈમ પર ઉઠીએ તો બધા કામ પણ ટાઈમ પર કરવાનું મન થાય.
તને કરેક એવું થયું છે કે સવારે જલ્દી ઉઠવાનો આખો દિવસ સારસ ગયો છે.
હા ઘણી વાર.
અ શું ફરક લાગે છે અ એવા દિવસે?
એ દિવસે ઉતાવળ ઓછી હોય છે. કામ સારી રીતે થઈ જાય છે અને ટેન્શન પણ ઓછું હોય છે.
અને મોડું ઉઠવાથી પછી બધું જલ્દી જલ્દી કરવું પડે.
હમમ બિલકુલ. નાવું, બ્રેકફસ્ટ, કામ, સ્ટડી, બધું રશમાં કરવું પડે.
હા અને રસમાં કામ કરીએ તો મૂડ પણ ખરાબ થઈ જાય.
હા અને સવારની શરૂઆત જ જો ટેન્શનથી હોય તો દિવસ પણ એવી રીતે જાય.
તો પહેલા ઉઠવાથી મૂડ પણ, મૂડ પર પણ સારી અસર પડે છે.
હમમ મારા માટે તો પડે છે.
કેવી રીતે?
સવારે શાંતિ હોય, થોડુંક વોક કરી લુ, ફ્રેશ થઈ જાવ તો માઇન્ડ પોઝિટ પોઝિટિવ લાગે છે.
હા અને સન સનરાઈઝ જોવાની પણ મજા આવે.
બિલકુલ. સુૂરજ ઉગતો જોવું બઉ પીસફુલ લાગે છે.
મને તો સવારે અ પક્ષીઓની આવાજ સાંભળ, સાંભળવાની પણ ગમે છે.
હમમ. હમમ નેચર ની વચ્ચે સવારની ફિલિંગ જ અલગ હોય છે.
તારે લાગે છે કે વર્કિંગ પીપલ માટે પણ આ આદત યુઝફુલ છે.
હા બઉ યુઝફુલ છે.
કેમ?
કારણ કે ઓફિસ પેલા પ્રિપરેશન માટે ટાઇમ મળે, બ્રેકફાસ્ટ ટાઈમ પર થઈ જાય અને કામમાં લેટ થવાની સંભાવના ઓછી રહે.
હા એને જો કઈ ઘરનું પણ કામ સંભાલતો હોય તો એના પણ સવારે ટાઈમ મળે.
હમમ બિલકુલ.
અને હાઉસ વાઈફ માટે પણ વહેલા ઉઠવું તો યુઝફુલ હોય છે ને.
હા ઘણા ઘરોમાં સવારે ઘણું કામ હોય છે.
અને બ્રેકફાસ્ટ બનાવવુ અને બચવાઓ ને રીડિંગ અ ગ કરવા, સફાઈ, રસોઈ બધું.
હા એટલે વહેલા ઉઠવાની પ્લાનિંગ સારી થઇ શકે.
હમ્મ. તને લાગે છે કે સવારે ઉઠીને સ્ટડી અહ કરતા માસ્ક પણ અસર પડે.
હા, જો કોઈ રેગ્યુલર રીતે સવારે સ્ટડી કરે તો કન્સન્ટ્રેશન વધે અને રિવિઝન પણ સારી રીતે જ થઈ શકે.
અને ઘણી વાર પેરેન્ટ્સ પણ કહે છે. કે સવારેનું વાંચવું વધુ યાદ રહે.
હા, એમાં ઘણી સચ્ચાઈ છે.
પણ કેટલા લોકો કહે છે. કે હું નાઈટ પર્સન છું મને રાત વધુ સારું લાગે છે.
હા, એવું પણ હોય શકે. બધા લોકો સેમ નથી હોતા.
તો પછી વહેલા ઉઠવાતું બધા માટે જરૂરી જ છે.
ના એવું જરૂરી તો નથી પણ ઘણા લોકો માટે ફાયદાકારક છે.
મતલબ જો કોઈ પેપર સ્લીપ પ્રોપર સ્લીપ લઈને રૂટનમાં ચાલે તો એવું ફાદો થઈ સે. થઈ શકે.
બિલકુલ બિલકુલ થઈ શકે.
હમ્મ, તો હવે ઠીક છે આપડા ઓ બાદમાં વાત કરીશ. બાય.
હા, ઓકે ઓકે બાય.